અવાજ આવે છે.
હા આવે છે.
હા કંઈ કામ હત.
હા કામ હતું.
હા. હા શું કામ હતું જં કડે કોલ ઉચકાતા નથી કેમ કે બિઝી હતો ને એટલે. કામમાં બિઝી હતો એટલે કોલ તમારા મારા રિસીવ થઈ શક્યા નથી ન હતા.
હા મેં તમને એમ કતો હતો કે આ. કે આપડે જરાક મારું ઘર બનતું છે ને કોન્ટ્રાક્ટ નું કામ ચાલતું છે. તેના માટે સમાન જોઈએ છે તો આપડે કાલે સમાન લેવા જઈશું કે.
હા કઈ નઈ ક કઈ વાંધો નહી તમારા ઘરનું કામ નુ સામાન. લાવવાનું છે તો આપડે કઈ જઈશું મેં કાલે તમારા ઘરે. સવાર આવી જવા તો આપડે સામાન લઈ લઈ આવશું.
હા તમને એમ ખ્યાલ છે કે સામાન સારું ને. એકદમ કામ મડશે આમ. ઘરના માટે સૌથી બેસ્ટ સામાન કા મળશે એમ તમને ખ્યાલ છે કે.
હા અમારા ઘરનું બી સામાન અ લાવ્યા હતા તો. આપડે વલસાડમાં દીપા ઇલેક્ટ્રોનિક્સ કરને છે માર્કેટમાં છે આપડા વલસાડમાં. તો ત્યાં આપડે બધો જ ઇલેક્ટ્રોનિક નો સામાન મળી જાય છે બેસ્ટ ક્વલિટી નો મળે છે. એટલે તમારે અ સા ઘર ન સામાન લેવો હોય તો ત્યાં આપડે જશું કાલે.
એ ઇલ ઇલેક્ટ્રિક નુ સામાન ના સાથે સાથે ટાઈલ્સ એટલે ઘરે ટાઈલ્સ બી બેહારવાનું છે. તેનું તમને ખ્યાલ છે કે ટાઈલ્સ બી તમે કાથી લાવેલા.
આઈએસમાં તો એવું છે ને કે આપડે બેસ્ટ કોલેટીની લાવવાનું હોય તો આપડે અમારા ઘરે બી લાવ્યા હતા તો કે અમે ધરમપુર ચોકડીથી લાવ્યા હતા તો ત્યાં માર્બલ માર્બલ એ માર્બલ એન અ સ્નેક કર્સ કને એક શોપ છે તા જઈશું તો આપણેે બેસ્ટ કોલેટીની ટાઇલ્સને માર્બલ મલી શકે છે.
હા તે મેં એજ વિચારતા તા કે એટલે ઘરનું કામ ચાલતું હતું તો બે સ્લેપ ભરાઈ ગયા છે. ને હવે પ્લાસ્ટર ચાલુ જ છે ઘરનું તો પ્લાસ્ટર પટી જાય તો એટલે બધું પ્લમ્બરનું સામાનએ લેઈ ઇલેક્ટ્રિક ઈ ઇલે ઇલે ઇલેક્ટ્રિકનું સામાન આપડે લે તા આવીએ ને પછી એજ બધું મેં તમને પૂછવા માટે કોલ કરતો તો તમે જરાક બિઝી હતા એટલે કોલ નહી ઉઠાવ્યા તો મેં એજ કેતો તો કે તમને જરાક તમે એટલે કામ પટી જાય તો તમને કોલ કરું.
બરાબર સે અમારું બી જરાક કામમાં બીઝી હતા એટલે કોલ રિસીવ ન થઈ શક્યો આજે જરાક ફ્રી પડ્યા તો તેમાં આ કોલ રિસીવ થયો સે તો કઈ નહી આપડે કાલે જશુ ને ઇલેક્ટ્રિકસનો સામાન જે છે તમ લઈ આવ લઈ આવશું ને એટલે મતલબમાં કે તમારું ઘર કેટલેક આમ કામ પહોંચ્યું?
એટલે હમણાં છે ને મેં તમને કહ્યું તો ખરું કે બે સ્લેપ ભરાઈ ગયા. એ બે સ્લેબ ભરાઈ ગયાને હવે ખાલી એટલે પ્લાસ્ટર કરતા છે પ્લાસ્ટર પટે તો આપડે બધું સમાન લેતા આવીએ તો અઘાડી કામ ચાલે.
હા મતલબમાં કે હવે એન્ડિંગ એન્ડિંગનું જ કામ અ રહી ગયું.
હા ઘરનું બધું અંદર અંદરનું જ કામ રહી ગયું છે.
હા બસ એજ કશું વાંધો નઈ આપડે કઈ નઈ કાલે જશું આપડે મેં સવારે નવ નવ દસ બા નવ દસ વાગે આવી જશે તો આપડે જે જે સામાન લાવવાનો છે તો આપડે દીપા ઇલેક્ટ્રોનિક્સમાંથી લેતા આવશું ને ત્યાં બેસ્ટ ક્વોલિટીનો સામાન મળશે ને અ અમારા ફ્રેન્ડ જ છે તો આપડે તમને ડિસ્કાઉન્ટ સારું આપશે.
હા ને મે હું તમને કેતાતા કે તમારા કોઈ ખ્યાલમાં એવું કારીગરી છે કે આમ કે આમ સારું રીતે ઘરનું ફિનિશિંગ કરી આપે કે આમ બરાબર બધું કામ કરી આપે? પ્લમ્બરનું ને ઇલેક્ટ્રિકનું?
હા તે અમારા કોન્ટ્રાક્ટર અમારા મામા તરીકે જ છે તો એ તમને ફિનિશિંગ આમ પ્લાસ્ટર છે કે ટાઇલ્સ છે તે બધું તમને એ ટુ ઝેડ ટોટલી કામ આપ તમને કરી આપશે તો કઈ નઈ કેસ અ કેજો ને તમને કરવાનું હશે તો
એમને પણ લેતા આવજો ને કાલે તેજ એ અમારું જગ ઘર ધૂલેશે એટલે ખર્ચો બતાવી શકશે કેટલાનો આપડો ખર્ચો પડશેને કેટલા સમાન લાવું પડશે તે પ્રમાણે
હા હા કઈ નહી એ આપણેે માર મામાને વાત કરી લેશું આપડે એટલે હલે ફોન મારીને. આ કોલ મારીને એમને કહીશ કે આ મારા ફ્રેન્ડ નું છે આવું આવશે તો અ કાલે લઈ આવીશ તમારા ઘરે તો તે તમને આમ ડિઝાઇન જોઈને કે ખર્ચાને બધું. જે છે તે બતાવી દેશે તમને.
હા પ્રોપર ખર્ચો કઈ દે તો શું એકવાર એમાં બધું કામ થઈ જાય મે બી હું પણ નોકરી જાઉં છું તો હું મને મને પણ ટાઈમ નથી મળતો કાલે રવિવાર છે તો હું પણ વિચાર્યો કે તમ તમારી પણ કાલે રજા જ હશે તો મેં વિચારું કે કાલે આપણે જઈએ. ને બધું સમાન લેતા આવીયે.
બરાબર સે તમારો વિચાર સારો છે કેમ કે આપડે તો હમ હમ જોબ કરીએ છીએ તો આપણને ટાઈમ ની મલે એટલે આપણે તો સન્ડેના દિવસે રજા મળે છે તો આપડે સન્ડેના દિવસે જે ઘરના કામ જે હ છે તે આપડે પટાવાના છે એટલે એક રજામાં કામ બધા પટી જાય છે.
હા. પછી બીજા બીજા બધા ઘરે કેમ છે.
બધા ઘર બ મસ્ત બા તબિયત પાણી સારી છે ભગવાન ના દયા થી.
હા હમડ આ વરસાદ ના લીધે હું જરાક કામ બંધ કરાવ દીધું હતું કેમ કે વરસાદ બહુ પડ્યો હતો તે એમાં કામ નહીં થાય વેલું.
બરાબર છે વરસાદમાં તો આ પ્લાસ્ટર થઈ શકે છે પરંતુ બીજા બધા કામ નહી થઈ શકે કેમકે પ્લાસ્ટ ને આ વરસાદમાં બી થઈ શકે. બીજા બધા તો કામ નહી થઈ શકે
હા એટલે વરસાદ બનાવ એટલે પ્લાસ્ટર કરાવી દીધું છે. હવે બધું ઘરનું અંદરનું જ કામ બાકી છે એટલે જ મેં તમને કોલ કર્યું કેમ કે તમારું ઘર બધ્યું તમે જોયું તમારા ઘરે મેં હું આવ્યા હતો ને તમારું ઘરનું એટલે ફિનિશ સિન જોયું કે એટલું સારું છે એટલે મેં તમને પૂછ્યું કે તમે કાંથી બધા કારીગર લાવ્યા હતા અને સામાન કાંથી લાવ્યા હતા
બરાબર છે તમારો વિચાર સારો છે કે મને કોલ કરીને બધી ડિટેલ લવ છે તે સારી સારું વાત કેવાય છે કેમ કે આપડે જે અ બેસ કલાકાર છે આ બેસ કરૈયા છે. ઘરના ફિનિશ ફિનિશર કલાકાર છે પછી તે બેસ્ટ ક્વલિટી નો સામાન જ કેમની હોય એ આપડે રિટેલ આપડે બધાને આપવું જોઈએ તો બીજાને બી હેલ્પફુલ થાય એમ.
હા. બીજું બીજું કઈ જીવનમાં કેવું ચાલે છે કામ બરાબર ચાલતું છે ને બધાનું
બસ ચાલ મસ્ત ચાલે છે હ જીવનમાં હવે. તલ તલ્યા કર ધીરે ધીરે
તમારા ભાઈ નું કોલેજ પૈટું કે ન
હા મારા ભાઈ નું કોલેજ હવે છેલ્લા વરમાં છે તે હવે અગારે અ ત્રણ વર્ષ કોલેજ કરવાના છે પછી એમ કોમ કરવાનો વિચાર છે એનો.
હા મારા ભાઈ બેન એજ કોલેજ જ કરતો છે હવે એનું એમ કોમ પટવાનું આવ્યું છે.
બરાબર કઈ કોલેજમાં છે તમારો ભાઈ.
જી અહિયાં સાયન એક્સ માં છે.
બબ તો એના જમાં છે મોબાઈલી ત્યાંજ છે તેમના જ.
હા એ કતો હતો કે દેવાંગ નો ભાઈ મળ્યો હતો મને
હા બરાબર.
મેં કીધું હા એ બી એનો ભાઈ બી એજ કોલેજમાં ભડે.
બરાબર. મારો ભાઈ બી ત્યાં જ ભણે છે એટલે તે એવો ફેન બની શકે બની શ અ તેમને ફ્રેન્ડશીપ હશે એટલે રોજબરોજ નુ મલવાનુ થાય તો એ લોકો ફ્રેન્ડશિપ થઈ શકે.
હા. હેલો મે તમને મેં તમને કીધો હતો કે આ આપડું જે પેલું. ઇલેક્ટ્રિક નું કામ કરે ને. હા મારે. અંડરગ્રાઉન્ડ એટલે કરવાનું છે અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક નું કામ ઘરમાં.
હા એ તો કઈ ક કઈ વાંધો નહીં તમે જેમ કરાવો તેમ કરાવી શકો છો અંડરગ્રાઉન્ડ બેસ્ટ બેસ્ટ છે. કેમ કે તમાર જે વાયર હશે તે ઉંડ્રા ઉંંડર છે ઉંડરના ઉંંડર કતરી જાય છે એ એ કારણથી તમે અંડરગ્રાઉન્ડ કરાવશો તે સારું કેવાય.
અને શોર્ટ સર્કિટ થી બી બચાય.
હ એ તમારો વિચાર સારો છે અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરે એ ખુબ જ ઉપયોગી છે.
તમે શું કેય? એક દિવસ આપડે આમ ફરવાનો પ્લાન બનાવીએ કે?
બનાવ બના બનાવીશું આપડે ત્યારે હ જોબ જોબ પરથી ટાઈમ ફ્રી મલશે તો આપડણે એક દિવસ રજા ગોઠવીને આપડે જઈશું ફરવા માટે.
હ એટલે આપડા બધા ફ્રેન્ડને એટલે કે આપડે કહીએ કે જરાક ભેગા થઈએે ને આપડણે જક ફરવા માટે જઈએ એમ. ચાર પાંચ દ દિવસ ની રજા લઈને
હ, ફરવા માટે બી જવું જોઈએ. એક એક એક એક જ જોબ પૂરતું કર્યા કરીએ તે ની મજા આવે આપડે જોબ સાથે સાથે જક એક્ટિવિટી બી કરવી જોઈએ, બહાર ફરવા જવું જોઈએ, આ નેચ નો આનંદ લેવો જોઈએ.
હ, હતો અમારા ભાઈ ની કાલે બડ ડે છે તમે આવશો કે?
આવશુ આવશું ચોક્કસ આવશુ તમે બોલાવજો ને.
અરે મે ત બોલાવા માટે હમડે જ તમને હાજિર છું. તમે ખાલી કાલે ફેમિલી લેઈને આવજો ની.
આ ચોક્કસ, ચોક્કસ આવીશું. કેટલા વાગે? સાંજે રાખલું છે.
હ, સાંજે સાત વાગે.
હા તો હવે કઈ કઈ વાંધો નહી આવશું આવશું.
ડિડીઅર ડિનર પણ અહિયાં જ છે.
પણ પ્લાન કરેલો છે. મસ્ત સારું કેવાય છે. કશું આંધો નહી. અમે આવીશું ચોક્કસ પરિવાર ને સાથે લઈને આવ.
હા, ને તમારા મમ્મી પપ્પા સાથે મળવાનું પણ થઇ જશે.
હા એ બા ને આપડા આમ મમ્મી પપ્પા છે. બધા પરિવાર સાથે આપણું મલવાનું બી થઇ જશે એટલે એકબીજા ને કે બી લઈ છે.
હહહ. તો તમા એટલે કાલે આપડે પેલા સમાન લેવા જઈશું. ને પછી જરાક સામાન લઈને એટલે એટલે કામ તો ચાલ્યા જ કરશે. કાલે પછી હાંજે પછી મમ્મી પપ્પા સાથે આવજો બડે ડે પાટીમાં.
હા. આવશું આવશું ચોક્કસ તમે કીધું છે એટલે આપડે ચોક્કસ આવીશું પરિવાર ને સાથે લઈને આવીશું. તો આપડે કાલે સવારે તમારો ઇલેક્ટ્રિક નો સામાન લેવા જવાનું છે તો મે તમાને નવ દસ વાગ્યા ઘર આવી જસ.
ઓકે. ચાલો મળીએે કાલે.
હાલો મળ્યે હ.